હલો.
હલો.
કેમ છો.
બસ મજામાં જો. તમે કેમ છો?
બસ બસ સારું છે હા મારે છે ને મેં તમને કોલ એક એલે કર કે મારે છે ને થોડી ઓનલાઈન શોપિંગ કરવી હતી. તો મને લાગ્યું કે કપડા કે આપણે બધા હોય ને લગ્ન પ્રસંગે લેવા ના કપડા અને બધું. તો એ ઓનલાઈન લઈ શકીએ ખરા થોડું સેફ અને તમને લાગે છે કે શું કપડાં. ઓનલાઈન લઈએ તો એપ માંથી લેવા યોગ્ય છે કે નથી.
અ જો કેવું છે કે હું તો દરેક વખતે મને. એકચુલી શું છે કે ટાઈમ ઘણો હોતો નથી. બરાબર એટલે મને હું વિચારું કે બાર જવાનું. કાળુ તો મારો સમય બી બચે. અને ઘરે બેઠા બેઠા ઓનલાઈન શોપિંગ કરવા માટે મારું ટાઈમ બી. છે અને મને જે જોઈએ એ મોબાઈલ પર આરામ થી જોયા કરું. કેમકે આજે શું છે કે આપણે કોઈ પણ મોલમાં કે દુકાનોમાં જઈયએ છીએ ને. તો ત્યાં પછી. એટલી બધી લાાઈનો થઈ જાય છે ને ચેન્જિંગ રૂમ માટે કે આપણને એમ થાય કે હવે આમાં તો. વધારે ટાઈમ બગડી જશે આપણો. એટલે હું વધારે મને એવું લાગે છે કે આપણે ઓનલાઈન શોપિંગ એક રીતે. તે જોઈએ ને તો સારી કહેવાય એમ.
બરાબર છે તમારી વાત તો મેં શું આમ તો કરી છે થોડી ઘણી શોપિંગ પણ. આમ એકમ લગ્ન પ્રસંગ જેવા કપડા કે એમ કહીએ ને કે થોડા મોંઘા કપડા આપ. આપડે એમાંથી લેવા કે નહીં એના માટે મને હંમેશા એક શંકા રહે છે તો મને લાગિયું કે તમે કદાચ એવી રીતે કરતા હો તો તમને પૂછી જ તમને એક્સપિરિયન્સ હોય તો. અને બીજું કે અગર ઘણા આમ તો ઘણા બધા એપ છે પણ ક્યારેક ક્યારેક તમે ખબર છે એવા સેલ આવે છે કે આ સેલમાં સિક્સટી પરસેંટ ઓફ હશે કે આ દિવસે કોઈ ખાસ દિવસે અમુક પચાસ ટકા સેલ હશે કે એમાં એવા સેલમાં પણ શું કપડા સારા મળી શકે ક્યારેક એવું ના થાય કે સેલ ના નામ આમ પર આપણે આમ કહીએ ને છેતરાઈ જઈએ એવું તમને શું લાગે છે.
એટલે જો કેવું છે એમાં કે આજે તમે કોઈ એકદમ રેપ્યુટેડ કંપ ની કે બ્રાન્ડ હોય ને એમાં તમે એકદમ જે પ્રખ્યાત હોય બરાબર એટલે એવી પ્રખ્યાત જે બ્રાન્ડ હોય જેવી રીતે હવે આપણે નાના છોકરાઓની વાત કરી કરીએ. તો એમાં એક ફર્સ્ટ ક્રાય કરીને એક બ્રાન્ડ આવે છે એ તો વર્ષો જૂની બ્રાન્ડ છે જેના જેમાં આપણે વગર સંકોચે આપડણે પૈસા નાખીએ ને તો આપણને વાંધો નથી આવતો. તો અને તમે જે લગ્ન પ્રસંગે કપડા પર લેવાની વાત કરી ને જે થોડાક મોંઘા હોય એ તો એમાં એવું છે કે અ શું કેવાય કે તમે કઈ બ્રાન્ડમાં જાઓ છો. એ મહત્વનું છે હવે જેવી રીતે એક સોચ કરીને એક બ્રાન્ડ છે બરાબર એ બહુ પ્રખ્યાત છે અને બીજું એક સહેલી કરીને છે તો એના પર મેં પણ જે લગ્ન પ્રસંગે મારા ભાઈના લગ્ન હતા ને ત્યારે મેં પણ એક એક વખત ટ્રાય કરી હતી. તો ત્યારે મને એકદમ સરસ એવું કેવાય ને એકદમ સરસ જ મને એક્સપિરિયન્સ થયો અને જયારે વસ્તુ મારા ઘરે આવી ને ત્યારે મને એમ થયું કે ના ખરેખર જયારે કોઈ પ્રખ્યાત કંપની કે એવું હોય ને એમાં લેવામાં કઈ વાંધો નથી આવતો જોઈએ તો પણ એમાં શું છે બીજા એવા ઓપ્શન બી આપે છે એ લોકો કે જો તમને ઈ નથી ગમતું કે તમને એ અ તમારે કેવાય ને ફિટ નથી બેસતું તમારા તમને તો એ તમને બાર થી પંદર દિવસની અંદર તમને બદલી બી આપે નાનું મોટું બી લઈ આપે મતલબ તમને બદલાવી આપે એમ. તમને નાનું થતું હોય તો મોટું આપે ને મોટું થતું હોય તો નાનું લઈ આપે એમ.
બરાબર મતલબ આમ આપડે રિટર્ન પોલિસી છે કા પછી એવી રીતે બદલાવીને બીજું લઈ શકીએ. એવી પોલસી છે તો આપણે એ બધા માટે તો થોડું સેફીટીથી ધ્યાનથી કઈ એપ સારો કઈ કંપની સારી એ બધું જોઈને કરવું પડે તો સારી વાત છે તમે એ જાણાવ્યું એ તો બહુ જ સારું કર્યું અને મને હજી એક કેજો કે શું કપડાંની સાથે સાથે આપણે ઓનલાઈન ઘરેણા જે મેચિંગ થતા હોય કે એ પણ પણ આવી રીતે આપણે એમાંથી પરચેસ કરી શકીએ કે પછી આપણે દુકાનોમાં જ જઈ ને કારણ કે કપડા નુ શું છે કે તૂટેલા તૂટેલા તો ના હોય કમસે કમ આ અગર સાઈઝનો ફરક પડે તો બટ ઘરેણાનો મને છે ને એક વખત એક્સપિરિયન્સ છે કે તો એક વખતનો સારો એક્સપિરિયન્સ છે કે મેં જે મંગાવેલું એ તૂટેલું નહોતું આવ્યું. પણ એક વખત એવું હતું કે એમાં અમુક પાર્ટ છે ને એ એક બાજુ હતા અને બીજી બાજુ નોતા એવું પણ એક ઈયરિંગમાં હતા ને એકમાં નહોતા. તો ત્યારે પણ મને થોડી શંકા ગઈ તો મારે શું કરવું જોઈએ દુકાને જઈને શોધવું જોઈએ. અ બધું મેચિંગ કે પછી મારે આવી રીતે ઓનલાઈન જ ટ્રાય કરવું જોઈએ.
જુઓ ઘરેણાની વાત તો તમે એકદમ ખરેખર સાચી કરી કેમ કે એમાં શું છે કે તૂટ નો ડર હોય છે અને બધી જ બ્રાન્ડ વાળા છે ને એટલું સેફટી નથી રાખત તા એટલે અમુક જણ જે હોય ને જે થોડા સસ્તા વાળા ને એવા હોય ને હોલસેલ વાળા અને એ લોકો એમ જેમ તેમ બબ નહી તો શું હોય એકચુઅલી પ્રોસીજર એવી હોય કે તમે બબલ રેપ માં નાખો પછી એને સેલોટેપ કરો પછી તમે એક ડબ્બામાં નાખો અને પછી તમે ડિલિવર કટ કરી પણ આ લોકો અમુક બ્રાન્ડ વાળા છે ને એ લોકો એવી રીતે એટલી સેફ નથી જોતા કેમ કે એ લોકોને શું છે હોલસેલ ના કામ હોય છે. બરાબર એટલે એ લોકો ઈ પ્રમાણે પેકિંગ કરે ને કે ઘણી વખત વસ્તુ તૂટવાનું કારણ બની જાય છે એ અને એવી રીતે મારી સાથે પણ એક વાર થયું જ હતું કે અ અ મેં મંગાવ્યા હતા મામારા હાથના કળા મંગાવ્યા હતા બંગડી જેવા આવે ને એવા અને એમાં જેટલા બી ડાયમંડ બધા લાગેલા હતા ને મોતી ને ડાયમંડ ને મીના મીનાકારીના હતા એના હતા તો એમાંથી મારા લગભગ ત્રણ થી ચાર બધા પડેલા હતા ભલે એ ડબ્બામાં જ હતા એટલે મને એવું સમજાયું કે કદાચ એ ડિલિવરી કરતા જે માણસો હોય છે ને એ લોકો બધું ફેકાફેક બહુ કરતા હોય છે કેમ કે મેં પણ મારી નજરે જો જોયું છે આપડે આ શું કેવાય હોય ને
અ સ્વીિગી વાળા ને ઘણી વખત આપણે એમેઝોન નાવ કરીને બી એક આવે છે એ તરત જ તમને વિધિન હાફ એન આર અડધા કલાક ની અંદર તમને વસ્તુ ઘર પહોચ કરાવ આપે એ લોકોને મેં જોયા છે કે શિફ્ટિંગ કરતા હોય ને એવી રીતે બધું ફેકાફેક કરે
એટલે પછી આપણને એવું લાગે કે ભાઈ એના કરતા તો આપડણે થોડી મહેનત કરી દુકાને જઈ અને પછી લઈ આવે એમ.
બરાબર છે તમારી વાત. તો એ તો બરાબર યોગ્ય છે કે આવી બધું જે વસ્તુઓ જે તૂટવાનો દર હોય એને આપણે એવી રીતે ન મંગાવવી ઓનલાઈન પણ કપડાં છે કે બીજી કોઈ વસ્તુઓ છે કે આપણે એમ કહીએ કે જે તૂટવાનો દર ન હોય એ આપણે મંગાવી શકીએ. અને બાકી અ મેં સાંભળ્યું છે કે તમે આવી તે પાર્લરનો ભી કરો છો તો અ તમે આવી રીતે ઓર્ડર ને બધું લ્યો છો હજી પણ કે અ તમારું શું પ્રોસીજર હોય છે?
એટલે તમે મેકઅપ ની વાત કરો છો કે પાર્લરની વાત કરો છો?
હા, બંને એટલે આમ તો બંનેની જ વાત કરું છું.
હા હા હું લઉં છું ને બાર ઓર્ડર લઉં છું એની માટે હું બહાર બી જાઉં છું. અને એમાં શું હોય છે કે પેલા તમને કઈ તમારી ડેટ છે પ્રસ સમજો કે તમારા ઘરે લગ્ન પ્રસંગ કે કોઈ એવું અ આવી ગયું છે નાનું મોટું કાર્યક્રમ છે ને જેમાં તમને તૈયાર થવું હોય તો તમને મને પેલા થોડોક ટાઈમ એડવાન્સ માં પેલેથી કેવું પડે એમાં તમને પેલા મને બુક કરવી પડે હવે સમજો કે દાખલા તરીકે તમારી આ જે એક તારીખ છે બરાબર. તો આજે દસ તારીખે તમારે ઘરે પ્રસંગ છે તો તમને મને બે દિવસ પહેલા અ મતલબ બે તારીખ સુધી એટલે અઠવાડિયા પહેલા તમને મને કેવું પડે કે મને આ ડેટ છે ને આ મારી તારીખ છે આ મારો સમય છે આટલા વાગે મને રેડી જોઈએ છે અને મને શું કરવું છે? સાડી છે કે ઘાગરો છે કે શું પહેર છુ તમને એ આઉટફિટ નું તમને જે ભી તમે પહેરવાના હોય એમના ફોટા મોકલવા પડે કાં તમે જાતે મને મળવા આવો તો વધારે સારું તા કી હું તમ તમારા વાળ ભી જોઈ લઉ તમારું જે ડ્રેસ તમે આઉટફિટ પહેરવાના છો એ ભી જોઈ લઉં તમ ને ભી જોઈ લઉં તો એઈ દિવસે શું મને વાંધો ના આવે હું તરત જ મારું કામ શરૂ કરી શકું. અને એમાં પછી પેલા એડવાન્સ હું લઉં છું એટલે તમારું જે ભી હોય એમાં પચાસ ટકા એડવાન્સ સમજો તમે પાંચ હજારનું બિલ થવાનું છે તો તમને અઢી હજાર મને આજે જ બુક કરાવવા માટે એડવાન્સ બુકિંગ માટે આપવવા પડે અને બાકીના જયારે હું તમારા ત્યાં આવું એના પેલા તમને મને પે કરવાના કામ થઈ જાય પછી નહી કેમ કે પછી શું થાય કે તમે તમારા પ્રસંગમાં થઈ જાવ મ મતલબ બીઝી થઈ જાવ અને પછી અમને ત્યાં ઉભા રહેવું એવું સારું ભી ના લાગે અમને એટલે જે દિવસે અમે આવીએ એનાથી પેહેલા તમને પે કરી નાખવું પડે એ મારી પ્રોસીજર છે.
બહુ જ સરસ ચાલશે તો હું તમને એ વિશે તો હું તમને થોડી વારમાં પાછો કોલ કરીશ કે કેવી રીતે મારું બધું પ્લાનિંગ કરવું કયા દિવસે કરવું અને આગળથી પણ મારે જે બધું કરવું છે ફેશિયલ વગેરે તો એના માટે પણ હું તમને પાછું એક વખત ફો ફોન કરીશ અને તમારી જાણકારીને બધું જે તમે આ પ્યું મેં આમ ભી તમારું નામ સાંભળ્યું છે કે તમારું ફેશિયલ ને એ પણ બહુ સરસ છે અને તમે જે તૈયારને કરો છો તમે તમારા ઓનલાઈન બધા વિડીયોઝને પણ જોયા છે તો મને એ બહુ આકર્ષક લાગ્યા તો મને લાગ્યું કે એક તા એક તો મને આ બધી શોપિંગ વિશે ભી તમારી પાસેથી માહિતી જોઈતીતી અને બીજું કે આ બધા વિષ ભી પૂછવું તું તો મેં તમારો સમય લીધો થોડો અને એ દ્વારા મને ખબર પણ પડી કે તમે કેટલી બધી માહિતી આપી મને ઓનલાઈન વિ શે અને એક આ પણ સારું થયું કે તમારે ઓળખાણમાં આપણે કોઈ હોય અને સારા પ્રસંગ પાતમાં આપણને તૈયાર ને થવું હોય તો કોઈ ઓળખાણ વાળું હોય ને તો એક મન ભર્યું રે કે ચાલો આપણને ખબર છે કે સામેવાળો એકદમ પોતાનું હંડ્રેડ પર્સન્ટ આપશે તો મને તમારી સાથે વાત કરીને ખૂબ જ સારું લાગ્યું છે અને હા, હું જરૂર જ તમને વળી બે ત્રણ દિવસમાં કોલ કરીશ કે મારે કેવી રીતે શું બધું પ્લાનિંગ કરીને તમને બે અઠવાડિયા પહેલા તેમ જમે તમે જેમ કહ્યું છે તેમ તમને હું માહિતી આપી દઈશ બધી અને આપણે બુકિંગ વગેરે કરી લેશું તો. તમારો ખૂબ ખૂબ આભાર અને હું તમને બે દિવસમાં પાછો કોલ કરું છું એ બધી વાતો. તો નક્કી કરવા.
જી જી જરૂર જરૂર તમારો બી ધન્યવાદ.
ભલે ભલે આવજો.
આવજો